હાલો.
હા.
શું કર શું કરે છે?
કઈ નહી.
તો ચાલો આજે આપડે કઈ ખાવા વિશે વાત કરીએ. હમ તમને ખાવામાં શું જેવું ગમે?
ફળવામ કે પછી શાકભાજીમાં?
ચાલો શાકભાજી માં કેવો.
શાકભાજીમાં મને મશરૂમ બફાવે પછી ફ્લાવર કોબીજ મેથીની ભાજી ને પાલક તમને.
મને તો શાકભાજીમાં બટાકા ફાવે કોબી ફાવે ફ્લાવર ફાવે એવું બહુ બધું ફાવે. ને ફળ જેવી વસ્તુમાં? શું ભાવે?
મને નાશપતિ ને.
હા. શું તમે વેજીટેરિયન છો કે નોન વેગ્ટેરિયન?
મે વેજીટેબલ વેજિટેરિયન ખાલી.
ઓકે સારું કેવાય.
હા.
ને હું પણ નોન વેજીિટેરિયન, પણ શાકભાજી આપણને શરીર માટે જરાક સારું એટલે એ ખાવાનું જરાક વધારે ગમે.
હા. તમે કઠોળમાં તમને શું ભાવે?
કઠોણમાં તો, ચણા મગ, વટાણા એ મને ત્રણ વાનગી વધુ ખાવાય ને તમને?
મને ખાલી ચણા સિવાય પછી બધું ફાવે.
હા. ચના કેમ ની ફાવે?
એ ચણા મને ગમતા જ નથી, ચણાની ડળ બી નથી ગમતી.
બરાબર. બીજું બધું ભાવે
હા. તમને કઈ એવી કઠળોની વસ્તુ છે, કે જે નથી ભાવતી?
મને કઠોળમાં વાલ નથી ખાતા વાલ વાલના દાણા તે.
વાલ નથી ફાવતા કે? હા.
પછી તમને રોટલીમાં ચોખાની રોટલી ગમે કે પછી ઘઉંની કે બાજરીની ખાવે?
અને તો ઘઉં નને ચોખાની વધારે ગમે છે, તમને કઈ ગમે ખાવામાં?
મને તો નાગલેની ગમે.
ઓ એ તો વધારે આપણા સારું પ્રોટીન વધારે આપે એટલે વધારે ગમે ને.
હા મે બારજથીની
હા.
તમે કોઈ દિવસ
પણ વધારે નથી. ખાધેલી એટલે વધારે હજુ એ નથી આવતું નથી.
હા.
ને તમને વધારે ઘર માં નું જમવાનું ગમે કે બાર?
મને તો વધારે તો ઘેરનું જ ભાવે.
સારું કેવાય. એ ઘરમાંનું ખાવાનું આપણા શરીર માટે સારું કેહેવાય એટલે એ આપણને સારું રાખ એમ તંદુરસ્ત બહાર નું તો જંક ફૂડ એટલે એ જરાક તેવુંજ
બહાર નું ખાવાનું બી ગમે પણ અમે ગામડાવાળ એટલે અમારા બાર નો મળે એટલે ઘરનું ખવા પડે
બરાબર.
તમારે ઘેરે કોઈ. આચ મચ્છી ખાય કે.
ખાઈને.
મમ્મી પાપા લોકો ખાતા હ.
ખાય ખાય મમ્મી પપ્પા બી ખાય ને ભાઈ બેન બી ખાય પણ હ હાલમાં કોઈને વધારે ફાવતું નથી ઓછું કરી લખ્યું છે બધાએ. તમારા ધરે.
અમારે ઘેરે કોઈ નથી થતું બધ. વેજીિટેરિયન.
તમે ખેતી કરતા હશો.
હા શાકભાજીની વે ખેતી કરીએ ને તેમાં ખાસ કરીને ખાસ કરીને આપડે રીંગણની ટામેટાની એવી ખેતી કરીએ તમે કરો.
હા અમે કરતા છીએને અમારી ટામેટા વાલ પાપડી એવું બધું ચાલ્યા કરે સીઝન પ્રમાણે.
બરાબર.
હા.
ને તેના સિવાય હજુ બીજી કરે કે.
હા ભાત રોપીએ પછી તુવેર કરીએ પછી કાકડી કરીએ કંધ કરીએ. એવું ચાલ્યા જ કરે તો તો. પ્રમાણે.
બરાબર એટલે. બરાબર એટલે દર મોસમે એ ચાલુ જ રહી ખતી એમ.
હા તમને મકાઈ ભાવે કે
મકઈ.
હા.
હા ભાવે ને મકાઈ બાફીને આપે તે ભાવે પછી શેકીને આપે. તમને ભાવે કે.
મકઈ ની ભી ખેતી કરીએ.
ઓ સારુ કેવાય મકાઈની ખેતી. ને બીજું.
સાચીએ.
ઓ કાકડી પછી તો વેચવા ભી લઇ જતા હશે ને?
હા માર્કેટમાં જઈ ને.
બરાબર.
હા. પણ અમારા બાજુ બહ બધા કરે એટલે
રાબર.
અમારા બાજુ બઉ બધા કરે એટલે ભાવ ઓછો મળે.
બરાબર વધારે પ્રમાણમાં ખેતી એટલે
ખેડુંતો વધારે એટલે વધારે કરે એમ.
બરાબર. ને હમ.
તમારે ખેતીમાં શું શ બધા કરે બધા હાથે જ કરે કે પછી અલગ અલગ?
હાલો. હેલો. હલો.
હા. તમે
હા બીજું અમે તોધું તેમ ટામેટાની ભીંડાની, પછી અ ટ ટામેટા બટાકા, પછી હમણાં હાલના સિઝનમાં તો, ખાસ કરીને સિઘ કરીએ સિંઘ આપણા.
અમાં ક પાળ કે?
મગફળી હા મગ ફળી.
ત્યારે એ તો બહ જ કરતા હશે.
હા કરે ને એક તો હણા મગફળીનો ભાવ જરાક વધારે છે એટલે એ વધારે કરીએ.
હા, એટલે સફરા બાજુ હાલે મગ ફળી ન ચાલે એમ.
હા.
હાલે અમારા બાજુ કાકડી મગ કઈ નહી એવી વધારે ચાલે.
બરાબર. એ તો મગફળી તો શહેરમાં ડિમાન્ડ બહુ વધી છે એટલે શહેરમાં વેચવા વેચવા જાય એટલે પછી જરાક વધારે પ્રોફિટ આપે.
હા, હા તમારું સારું શહેર પ એટલે અમારું તો ગામડામાં એટલે અમારે ડાયરેક્ટ માર્કેટમાં જવું પડે.
બરાબર. તમને શાકભાજી કરવા માટે પૂરતું એમ પાણી એવું મળતું મળતી રહેત હેને?
હા છે ને પાણી.
બરાબર.
હમ. તમારી બઉ ઘણી ખેતી છે કે બસ એવ છે.
ન એટલી બી ભી નથી પણ પોતાનો નહો નીકળી આવે પોતાને એમ ગુજારો ચાલી શકે તેટલું કરી શકી કરી એમ પછી બાકીનું બધું વેચવા માટે અમુક આપ પોતાના. પરિવાર માટે ખાવામાં સારું મૂક્યો બસ વધારે એટલી બધી બ નથી.
હમ અમારે એ બાજુ તો ખેતી કરે ને માર્કેટમાં વસવા બી લઈ જાય ને પછી વધે એ સગ્રહ કરી મૂકે એટલે આવતા વર્ષમાં બી ભાપ ને એવું તો ચાલી જાય.
બરાબર. હમ.